એકદમ મજામાં તમે બોલો કેમ છો?
તે એકદમ મજામાં આજે તો અમે અમારી ફેવરેટ ગુજરાતી ડિશ બનાવેલી એટલે ખાઈને અમને એટલી મજા આવી ગઈ ને.
ઓ. બો પણ એકચુલી એજ છે આપડે થાકેલા હોઈએ આખા દિવસ નો અને આપડુ ફેવરેટ ફૂડ મળી જાય ને તો આખા દિવસ નો થાક ઉતરી જાય.
હા! સાચી વાત છે, રીંગણનો ઓળો અને બાજરાનો રોટલો.
અરે વાહ! બો ફાઇન અમારા ઘરે હમારા ઘરે સાંજ ના ટાઈમ છે ને બધુ ફ્યુઝન ટાઈપ બો ચાલે. એટલે સાંજે મોસ ટલી ભાકરી રોટલી ઘરમાં એક જ માણસ ખાય. બાકી આ બધાને વેરાયટી નો બોવ ક્રેઝ આજે અમારા ત્યાં મેક્સિકન સેન્ડવીચ બનાયવી. છ વાગે. કિચનમાં એન્ટર થઈએ. એક્ઝિટ થતા દસ વાગે. આ બધાઓને પણ એ લોકો ને ચાલે. લેડીઝ કરવાનું આવે ને? એ બધાને ચાલે અને પછી મારા બેનપણીઓ મને બોલે તું હજી સુધી સૂતી નતી? હવે એ લોકોને શું કેવાનું ભાઈ! કે દસ વાગે તો કિચનમાંથી બહારનો અમે લોકો રસ્તો જોઈએ.
હ એજ એજ એ ને આવી કઈ પણ નવી આપણે વેરાયટી બનાવીએ ને એટલે એને બધું કટ કરવાનું, બધું ચોપિંગ કરીને સરખું મૂકવાનું, જુદું પાડવાનું, સોસ બનાવવાના ને બધામાં જેટલો ટાઈમ જતો રહેે ને પણ એ ખવડાવ્યા પછી જે આનંદ આપ આપણને થાય ને તો એટલો મજા આવે ને કે હા બધા એમ તો કીધું કે સરસ બનાવ્યું છે, એટલે આપણને જશ મળે પણ એ જશની પાછળ જે આપણને અ મહેનત કરવાની હોય ને એ મહેનત ખુબ જ ભારે પડે છે.
બો અને મેન તો શું ગરમીની સિઝનમાં બહુ ભારે પડે, એકવાર વિન્ટર હોય ને ઠંડક હોય ને શિયાળો તો એમાં આપણને એટલું નહીં લાગે. એમાં તમને પણ મજા આવે ગેસ ના પાસે રહેેવાની કે થોડું ગરમાટો મળે જ હમણાં તો ગરમી માં બી તો ગેસ ના પાસે રહી રેવાનું ની ગમે આપણને.
નઈ નહી સાચી વાત છે, એટલી ગરમી છે ને પાછું ગેસની પાસે રેવાનું એટલે આપડું ખરેખર આપડે એમ જોવા જઈએ ને તો આપડે ગૃહિણીઓ એટલી બધી ગ્રેટ કહેવાયએ ને કે, આટલી ફોર્ટી ફાઈને ફોર્ટી સિક્સ ડિગ્રીમાં પણ ગેસની પાસે રહીને આપણે આપડા ઘરના સભ્યો માટે આટલું સારું જમવાનું બનાવીએે છે. અને એ એ લોકોને પ્રેમથી ખવડાવીએ છે.
હા! એ છે પણ જયારે એ લોકો ના પણ ફેસ પર સ્માઈલ આવે ને આપણા હા નું ખાઈને. તો એ જોઈને તો આખો થાક ઉતરી જાય કે ચાલો એટલીસ્ટ ગયમું તો સઈ આપડે આટલી કલાકોની મહેનત સફલ થઈ.
હા! સાચી વાત છે એટલે જ કઈ બી આપણને એમ થાય ને કે ચાલો બહાર થી લાવીને ખાઈ લીએ અથવા ખવડાવી દીએ પણ પછી એમ થાય કે ચાલ છોડની થોડીક મહેનત લાગશે એટલું જ થશેને લાવની આપડે બનાવી દીએ કેટલી વાર લાગશે? કરીને આપણે છે ને બનાવવા બેસી જીએ. અને એ બનાવીને ખરેખર આપડા જે ફેમલી ફેમિલી વાળા હોય ને તે આપણે એટલી બધી તારીફ કરે ને તો આપણને આનંદ થાય કે, નહી આપડા કરેલા ની કઈક તો કદર છે કે ખાઈને ઉભા તો નથી થઈ જતા એમ તો વધારે સારું લાગે. આપણને કે ગમે કે હા નહીં નહી બરાબર છે. આપણી વાત.
નહી એ સાચી છે. અને પ્લસ કેવું છે હવે બહારનું તમે ખાવ તો બહાર ની તમે એક ડીશ મંગાવો એક ડીશમાં કઈ પેટ કોઈનું પણ નથી ભરવાનું, પણ આપણને એવું થાય કે બાર ભાઈ આટલા પૈસા લાગ ગયા તો ચાલો એક પ્લેટ ખાઈને બધા હાશ કરો અને ઘરમાં એ જ સેમ વસ્તુ તમે કેટલી ક્વોન્ટિટીમાં બનાવોને આપણે કેટલું ધરાઈને ખાઈએ તે આપણને પણ ગમે અને એવું કે આપણે કઈ ઘરમાં ખરાબ તો નથી બનાવતો ફૂલ હાઈજીન જોડે બનાવીએ બહાર આપણે થોડી જોવા ગયા કે કયા માણસે કેવું વાપર્યું છે શું, વાપર્યું છે.
નહી નહી સાચી વાત છે હાઈજીન કરતાં બી આ ક્વોલિટી આપણે સારી વાપરીએ એટલે આપણને સંતોષ થાય કે નહીં, આપણે આપણા ઘરના લોકોને સારું ખવડાવતા છે. તો મેમે કીધું ને એ વાત એકદમ બિલકુલ સાચી છે. અ હમણાં લાસ્ટ મંથમાં જે છે ને તો મારો દીકરો જવાનો હતો ને તો હોસ્ટેલમાં તો એને કીધું કે મમ્મી મારે પીઝા ખાવા છે. તો હવે એના પેંગ પેકિંગમાં છે, ને મને ટાઈમ જ નહી મળ્યો. તો મેં કીધું ચાલો આપણે ઓનલાઈન ઓર્ડર કરી દઈએ. તો આઠસો રૂપિયા ના પીઝા જે ચાર જ નંગ આવ્યા તે ચાર નંગ માં કોઈને સંતોષ તો સંતોષ નહી થયો. અ અને પ્લસ શું કેહેવાય એના ટેસ્ટ પણ નિભાયો મે તો એના માટે જ મંગાવયા ને એને ટેસ્ટ પણ નિભાવ્યો એટલે મને એટલું બધું દુઃખ થયું ને કે પૈસા ખર્ચીને પણ આપણે એને સેટિસફેક્શન નહીં આપી શકીએ એમ તો મને એવું થયું કે એના કરતાં થોડોક સમય મેં કાઢીને ઘરે બનાવી દીધા હોત તો એ પ્રેમથી ખાતે પણ ખરા અને આપણને બી એમ થ કે જતા જતા એની મનગમતી વસ્તુ આપણે એને ખવડાવીને મોકલાવ્યા.
સાચી વાત છે. અને હમણાં તમને ગવર્મેન્ટની નઈ સ્કીમ મોદી સરકાર કહે કે હવેથી ગૃહિણીને એના હસબેન્ડ મંથલી થર્ટી થાઉઝન્ડ પે કરશે દિવસનો હજાર રૂપિયાના હિસાબ. તો જ ગૃહિણીઓ કામ કરશે. કારણ કે ગૃહિણી એના કામ ની ક્યા કોઈ વેલ્યુ નથી, એટલા માટે આ સ્ટેપ ગવર્મેન્ટ વેલ્યુ નઈ કરશ. શો તો એ ઘર વાળાઓને આખ બંધ કરીને એ ફીમેલને એ લેડીઝને થર્ટી થાઉઝન્ડ મંથ આપી દેવાનાં. નહી તો એ ગૃહિણીને ફુલ રાઈટ છે કે સામે વાળા ના અગેસ્ટ તમે કેસ કરી શકો. તમારી વેલ્યુ થાય છે તમે સે તમારા ઘરવાળથી તો કાઈની બટ બહુ બધી ગૃહિણીઓ છે ને કમ્પ્લેન રે કયરી છે ઓનલાઈન પ્લેટફોર્મ પર તો ગવર્મેન્ટે મો ટી સરકારે પોતે કીધું કે તમે એનું આ સ્પીચ ગુગલ કરજો કે ગૃહિણી માટે એમને એટલી વાઇમ્સ સ્પીચ આયપી છે ને આજે રૂલ કાઢ્યું છે ને કે ગૃહિણીનું કામ તો તમે ભલે નવ કલાકની જોબ કરો ને તો પણ તમે ગૃહિણીના લેવલ સુધી નથી પહોંચી શકતા. એ એક કુક છે, એ બાવરચી છે, એ તમારું ઘર સાચવે, તમારું ઘર ચોખ ખું રાખે તમારા ઘરમાં પધારેલા મહેમાનો ની દેખરેખ કરે તમારી દેખરેખ કરે તમે સુવો એના પછી એ સુવે તમે ઊઠો એના પછી એ જાગે. એના પેલા એ જાગે એટલે યસ એ તમે ખાલી સ્પીચ સાંભળશો ને તો તમને એટલું પ્રાઉડ ફીલ થશે કે એઝ અ હાઉસ વાઈફ મને તો એટલું પ્રાઉડ ફીલ થીયું હવે મારા ઘરમાં કોઈ પણ બોલે તો હું એક જ વસ્તુ કરું એ બધાને છે આ લિંક મોકલ્યા જ કરું મેં કધું આ પેલા સાંભળી લો પછી મારા જોડે વાત કરવા આવજો.
અરે આ બો સરસ કયરુ મને આ ખબર જ નથી સારું થી તમે મને કીધું કે અ
થયું છે ને આખું તમે ઇન્ટરનેટ જો છો ને સોશિયલ મીડિયા બધી જગ્યા પર આ વસ્તુના ઉપર એટલા બધા લોકો પોઝિટિવ કોમેન્ટ કરે છે. એટલે જે લેડીઝ ની તમે વેલ્યુ ની કરો ને એને ફૂલ રાઈટ છે તમારા અગેન્સ કેસ કરી શકે છે એ.
નહી નહી સાચી વાત છે આ વસ્તુ તો છે ને અમે હું જયારે આવી ને ત્યારથી અમારા કોલેજમાં છે ને બધા પી એચ ડી ને એવું બધું કરે ને ને અમારા એકદમ સિનિયર પ્રોફે સર છે ને એમને એક દિવસ એવું કીધેલું કે તમારા લોકો એ તો છે ને તમારા અ ઘરના જે છે ને અ કામ કરતા હોય ને તેના પર તમારે પી એચ ડી કરવી જોઈએ કે ભાઈ તમે આ દિવસમાં આટલું કામ કરો છો તો એને આટલા પૈસા થાય આટલું કામ કરો છો તને આટલા પૈસા થાય તો એ પ્રમાણે દર મહિને તમારે તમારા ઘરમાંથી પૈસા લઈ લેવાના બિકઝ કે કામવાળીને તમે અ એકદમ પ્રેમથી માન આપીને વાત વાતચીત કરો છો. જયારે એજ પગ ઘરની લક્ષ્મી. ઘરની બવ તમારા ઘરને પણ સાચવે છે કોઈ ટાઈમ નહી કોઈ લિમિટ ની ટાઈમની. મોડું થાય તો પણ એ રાતે જાગીને . કરીશ કરી દે છે ને એને એનું એની સામે એનું વળતર કોઈ નથી મળતું અને પ્લસ કેટલાક ઘરમાં તો કેવું હોય છે કે એને સંભળાવે છે કે તું આખો દિવસ ઘરમાં કરે છે શું?
એકક્ચુલી આ વખતે છે ને મે બઉુ બધી લેડીસ ના મોડાથી સામ ભળ્યું છે કે આખું કામ પતાવી દે ને ત્યારે કોઈ ને કાઈ ની દેખાય. પણ જેમ આપણે બે મિનિટ હાફ ખાઈને બેસીએ કે ચાલ આપણે કોઈના જોડે ફોન પર વાત કરીએ તો એ વસ્તુ બધાને દેખાય. કે કામ પડ્યું છ. લઈ ને બેસી ગઈ એટલે આ બધું છે ને બો બધી લેડીઝની પ્રોબ્લેમ છે બો બધા લોકો આ વસ્તુ પર બોલે પણ છે તમે પણ અગર ચાર પાંચ તમારી સેલ લીઓ નું ગ્રુપ હશે તો એમાં એક-બે તો આ ટોપિક કાઢશે કાઢશે ને કાઢશે એટલે કેહેવાય ને ઇન્ડિયામાં એવરી સેક કેન્ડ વુમનને આ પ્રોબ્લેમ છે કે એનું ઘરમાં કોઈ વેલ્યુ જ નથી.
હ, સાચી વાત છે ને વેલ્યુ નથી એ બી એ બી બરાબર છે અને પ્લસ ગમે તેલું કામ કરે પણ ઘરના કોઈ પણ વ્યક્તિ એમ નહી કેશે કે હા આ બિચારી બપોરે સુતી નહી આખી બપોરે એને કામ કર્યું હા આ બિચારી છે ને સાંજે એના ફ્રેન્ડસ લોક લોકો જોડે ફરવા નહી ગઈ બીજું કઈ ની કર્યું અને આપણા માટે સારી સારી રસોઈ બનાવી ઘરમાં કોઈ ઓલ વ્યક્તિ હોય તો તેને સાચવી એવું કોઈ પણ જસ નહી આપે પણ પછી આપડે આપડી નેચર કેવો છે કે હા કઈ ની આપણી તો ફરજ છે એટલે આપણે શું કરીએ કે આપડે કામ કરી લેતા હોય છે પણ જો આપણને જસ આપે કે નહી નહી દીકરા તે બહુ સરસ કામ કર્યું આમ તેમ તો આપણને કામ કરવાની પણ મજા આવે અને સાથે કામમાં વધારો પણ થાય છે.
હમણાં જ મારું એક એક્ઝામ્પલ આપું છું મારી એક બેનપણી છે એ લોકો દેરાની જેઠાની છે બે છે ઘરમાં તો એની જેઠ ઠાની જોબ પર જાય છે અને દેરાની છે એ હાઉસ વાઈફ છે કારણ કે દેવરાની ને ઓલરેડી બચ્ચું આવી ગયું તો ના એને એવું છે. હું હાઉસવાઈફ એક સારી મધર બન. તો એ બિચારે હાઉસ વાઈફ. બયની છે. હવે એની જેઠાની જોબ પર જાય તો પણ. એની જેઠવાની નવ કલાક ઘરના બહાર રે. અને આ આખો દિવસ ઘર મા ર આ. ઘર સંભાળે પણ ઘર વાળા ને તો પણ આ લેડી. હી. જે ઘરમાં તમારા સામે. જે આવા નોકરા ની જેવા કામ કરે બધું તમારો ખબ. ઘર સાચવે છે. અને એની જેઠાની બહાર જાય એની જે પણ ઈન્કમ થાય તમે બહારની કંપનીમાં તમારું ભોગ આપો છો ને. તમે બહાર જે કમાવ છો એ તમે. તમારા માટે કમાવો છો એનું ઘરમાં શું લેવા દેવાનું. તમે કમાવો છો ત્યાં નવ કલાક જઈને તો શું ઘરમાં રસોઈ બની જા ઘરમાં કોઈ આ તમારા ડોહા ડ કે કોઈ પણ છે જે લોકો એ લોકો સચવાય જાય કે ઘરમાં બચ્ચાઓ છે. ત્રણ કે ચાર બ ચા છે એ લોકોના ઘરમાંના જેઠાણી ના ને એના દેવરાની ના બધા ના મળી તો એ લોકો સચવાય. કે નવ કલાક તમે બહાર રહો છો તો બિચારી આ જે ઘરમાં રહે છે તો એનું શું ફોલ્ટ એ ઘર સાચવવા માટે ઘરમાં રહે છે તો તમે એની વેલ્યુ ની કરો અને ઓલી નવ કલાક ઘરના બહાર રહે છે તમને એની બહુ વેલ્યુ છે અને સમાજમાં ઇવન પ્રાઉડલી કે અમારી વહુ તો જોબ પર જાય છે અને કેમ જે વહુ તમારી ઘરમાં રહીને ઘર સાચવે છે એનું નામ તમે કેમ પ્રાઉડલી ની લો. અને જેમાં એ જે છે એ પણ એમ બી એ ભણેલી. છે લગન પેલા. એ પણ જોબ કરતી તી પણ એને આ પાત ચૂઝ કર્યું કે નહી હવે મને ગ્રહસ્થથી સંભાળવી છે હું કમાવામાં અવલ થઈ ગઈ છું અમ ઓલરાઉન્ડર કે હું કમાવીશ. તકું તો છો હવે મને ઘર સાચવવામાં પણ ઓલરાઉન્ડર બન્યું છે એ એનું લુક છે તો તમે એમા પ્રિશિએટ કેમ ની કરો કે તમે પણ ભણેલી ગણેલી વહુ લાવવા છો એ આજે ઘર આટલી સારી રીતે સાચવે છે બધા એજ ગ્રુપ વાળાને સાચવે છે તો તમે એને એપ્રિશિયટ કેમ ની કરો.
નહી નહી સાચી જ વાત છે હું તો એમ જ માનું છું કે ઘરમાં જે લોકો કામ કરતા હોય ને તે લોકોને આપડે સૌથી પહેલા એપ્રિશિએટ કરવા જોઈએ કારણ કે એ લોકો ઘર સંભાળે છે તો બીજા વ્યક્તિ નોકરી કરી શકે છે નહી તો નોકરી નહી કરી શકે નોકરી કરનાર વ્યક્તિની પાછળ કોઈ ઘર સંભાળ વાળું કોઈ હોય ને તો જ એ વ્યક્તિ શાંતિ થી નોકરી કરે ને તો બચ્ચા સંંભળવાના છોકરા ઘર સંભળવાનું રસોઈ સંભળવાની શાક લાવવાનું બીજું બધું લાવવાનું મૂકવાનું કરવાનું તો કોણ કરે એ બધું તો એ બધાની સામે જો આપડી સાથે કોઈ એવું વ્યક્તિ મળી રે. અને પછું અંડરસ્ટેન્ડિંગ વાળું હોવું જોઈએ. કે ભાઈ એને અ એવું હોઉ જોય કે નહી એ કમાતા છે તો ચાલ હું ઘરમાં કામ કરી લઉં છું પણ તો બીજા બધા કેવા હોય કે નહી એ કરતી છે ને હું શું કર કરું એનું કામ છે તો તો પછી કઈ નઈ થાય એટલે નોકરી કરે ને એની સાથે જો ઘરમાં અંડરસ્ટેન્ડિંગ ન હોય ને તો નોકરી કરી શકાતી નથી. અ તમારી સાથે આ ટોપિક તર વાત કરીને ખુબ મજા આવી.
મને પણ આ ટોપિક પર મજા આવી આપડે આગળ આ ટોપ કન્ટિન્યુ રા સો બીકોસ મારાં બોવ બધા થોટ્સ છે જે મને શેર
ઓકે ઓકે આવજો હા બાય.